કે સુું પ્રશ્ન પ્રશ્ન શું કરો છો?
આ રહ્યા જો.
હા જય માતાજી. બરાબર-બરાબર, શું કયો છો કયો, હા.
આજે
હા, શું તમે કાઈક પૈસાની વાત કરતા હતા?
પૈસા તો હું આમ મોંઘવારી કેટલી વધતી જાય છે.
મોંઘવારી તો છે.
હો, જ મોંઘવારે આપણને પૈશો હોય તો કોઈક બોલાવે
હા, પૈસા વગર તો કઈ હાલે એમ છેને
નઈ પૈસો ના હોય તો કોઈ આપણને માન, સન્માન કઈ આપતું નથી.
નાના અત્યારે તો કેવું છે, નાના આ જનરેશન પ્રમાણે છે ને, નાના છોકરાઓને અત્યારથી જ પૈસા કમાવાની જો એનામાં ધગસ હોય ને, તોજ પચીસ વર્ષ ના થાય ને ત હેને સક્સેસફુલ બની જાય, એટલે અત્યારે કેટલા એવા કેસે જે હેને અહ અત્યારથી મતલબ જે નાના નાના હોય ને ત્યારથી એને મગજમાં હોય કે હાલ આપડે મોટી ઠને કઈક બનવું છે, પૈસા કમાવા છે, તો મોટા થાય ને તો એની બરાબર લાઈફ સેટ થાય, બાકી તો દસ ને પંદર હજાર વાળી નોકરીઓ જ કરવી પડે.
અને દસ ને પંદર હજાર વાળી નોકરીમાં ત્યારે પૂરું થાય એવુંએ નથી.
હા, દસ હજાર તો એમનેમ આપણેે લગ્નને બે જોડી કપડાં લેવો, તો પૂરા થઈ જાય.
એ દસ હજાર તો આમ કંઈ દસ રૂપિયાની નોટ જેવા લાગે.
હા અને ઈ દસ હજાર, પંદર હજાર, પચીસ વર્ષની ઉંમરે તમે દસ ને પંદર હજાર કમાવતા હોય, તો સારુંઈ ના લાગે ને?
નોજ લાગે ને, પછી જો બાળક બેબી હોય કે બાબુને મેરેજ કરી, તો એકમાંથી બે થયા હોય એમાં એનો ખર્ચો પૂરો પડે, દસ હજારમાં
ઈદ ને એમાં આપણે પાછા એમ ને આપણે મેરેજ ટાઈમ કોઈ આપણને પૂછે કે હાલ તમારા છોકરાનું માગું નાખવો અમારી પાસે મારી છોકરી પાસે તો તમારી સેલરી શું છે, તો આપડે એમ કહેતાએ આપણને શરમ આવ કે ભાઈ પંદર હજાર સલેરી એવ છે, અત્યારે ધંધે ચયડો હે.
તો કોઈ દીકરી આપતા નથી અત્યારે.
હુ દીકરી ના આપે એ વાત મારી સાચી.
દસ હજાર પંદર હજાર કઈ તો ત્યારે કોઈ ના જ પાડી દેમ કે પછી વિચારેને જવાબ આપીશું.
હું પછી કઈ જવાબ તો ના આપે.
પછી શું આપે અત્યારે એમાં સામે વા વ્યક્તિની વાત સાચી કે દસ હજાર માં એ દીકરો આપણે દીકરીને શું રાજી રાખવાનું છે.
હા એટલા માટે છોકરી એ હે ને જરીક આપણે છોકરીના કાંડામાં બળ હોય ને તો એ કોઈ છોકરાની સેલેરી કાંઈ આપણે મેટર ના‌ કરે છોકરો કમાવતો હોય કે ન કમાવતો હોય. જો છોકરીના કાંડા બળ હોય ને તો એ બધી કરી ને. ભેગું કરેલી.
ના ના એટલે અત્યારે દીકરીને આપણે કાબુલિયત વાળી જ બનાવવી પડે.
હા છોકરીઓને એમ કે ના ભણાવી નથી ને એઈ ના કરાય.
ના ના હો મારા મત પ્રમાણે તો ભણાવી ગણાવીને એમ ક્યારે એની જિંદગી માં પાછી ન પડવી જોઈએ, એક કઈ રીતે. એવી જ દીકરીને ટ્રેનિંગ આપવાની.
હા મારા મમ્મી પપ્પા એવું જ વિચારે છોકરી ભણાવવાનું અમે હવે અમે ત્રણે બેનુ જ છીએ અમારે કોઈ ભાઈ નથી તો હવે સાચવાનું. તો સાચવવાનું કઈ જરૂરી. તો નથી છોકરો જ સાચો અત્યારે છોકરો હવે વોવ આવી જાય એટલે લઈને વયો જાય બીજે મો. ડેસીટીમાં.
એટલે એ તો એના કરતા દીકરી જ સારી મા બાપ ને ગયઢા‌ થાય તો ધ્યાન રાખે. સાચવે.
પછી વડીલ પૈડારે ગામડે.
હા એના કરતા દીકરીઓ સારી મા બાપને સન્માન થી બોલાવે માન આપે અત્યાર ના દીકરા એવું કરે કે વવુ આવી જાય એટલે અલગ રેવા વયા છે. ના મમ્મી પપ્પા ની સાર સંભાળ રાખે. એકેય પ્રકારની નહીં પાણી નો આપે.
હા એજ ને.
હા એના તો ત દીકરીઓ સારી એમ કે ભલે ભણાવી ગણાવીને ઉપર ઉભી રહી ને.
હ પણ આપડે બહું બહું ભણી લઈ. બઉુ ઓલું થાય છે આપડે પૈસા વૈસા આવે તો આપડે ઘમણ નો કરવો જોએ.
કાંઈ ધમંડ નહી જ્યારે લાવવાનું મનમાં અને એક વાત એ ધ્યાનમાં રાખવાની કે ક્યારે કોઈ ઈર્ષા નહી થાય.
હા એના પાસે આ છે તો મારા પાસે. એમ નો એમ.
અને એને એટલું થઈ ગયું તો મારે કેમ નથી. એ અદેખાઈ ઈષૉ નઈ કરવાની એટલે આપણે આમ જિંદગી માં આગળ વધીએ એમ કે ભગવાન આપણો સાથ આપે કર્મ એવા કરવાના કે ભગવાનને આપણો સાથ આપવો પડે.
હા એ બધું તો મારી સાચું છે.
હા એ ક્યારે એક જિંદગી માં એક યાદ રાખવાનું કે ઈર્ષા નહી કરવાની ક્યારે.
સાચી વાત ઈર્ષા કરીએ તો કઈ શું થાય નકળું આપડું જોય ઓલું થાય લોહી બળે. બીજુ કહે ને. આપડે આ ઈષૉ કરીને આપડે ભ નથી નથી કરીને કઈ આવી તો જવાનું નથી આપડે આપડી રીતે મેહનત કરીને ભેગું કરી લેશું. તો આપણેે લઈ શકીશું ને એ વસ્તુ તો જોકઈ આપડા મનમાં હોય
આમ ઈર્ષા કરે કઈ આવવાનું નથી આપણે
હા એજ ને કે આ બેનને આટલું છે ને મારી પાસે કેમ આટલું છે
આમે કોકનુ જોઈનેમ રાજી થાય ભગવાન આપણા ઉપર રાજી થાય.
હ અમુક ને તો એવો સ્વભાવ હોય વસ્તુ ના જોતે પણ આમ કોક ના પ્રેમ જોઈને ઓલા લઈને થાય કે આ આ આ બે વવ હોય કે એવું કઈ હોય તો કે આને વધારું રાખે ન મારે ઓછું રાખેને એવું બધું બહુ હોય.
એ બધી ઈર્સા હોય ને જેના મનમાં એને આવું જ ચ યાદ આવે કે આને આવ બી રીતના રાખે છે મને રાખતા નથી. પણ ક્યારે ઇર્ષા ન કરો ને
હઅ
તમને આવ મગજમાં વાત જ ન આવ.
હ ઈ ઈરસાવાળું જીવન ખોટું ઓ
કેમ ક્યારે ઈરસાદ જ ન આવે કે બાજુ વાળી ને આવું છે એમ તો મારે નથી હું લઈ લઉ મારે છે ને ત ભગવાન એમાં હું ખુશ જ છું.
હા એ વાત બરાબર છે તમારી
હ મને ભગવાને બદુએ એ આપ્યું છે દૂધ, દહી આપણેે સામે વાળા ગરીબ હોય ને એને જોઈને ચાલવા એ કેવી રીતના રેય છે. છુપડા માં રહી તો એ ખુશ છે ને. આપણને તો ભગવાન રેવા માટે વ્યવસ્થિત મકાન અયપા છે. જમવા માટે ત્રણ ટાઈમ નું ભોજન આપ્યું છે. તો આપડે શું ખોટે
હ એમે તમે જોયું હોય તો મેનમાં રહેેવા કરતા ઝૂંપડીમાં રહેેતા જી હોય ને ઈજ વધારે ખુશ હોય. એ લોકોમાં સંપ હોય.
એ વાત એ સાવ સાચી.
મમ આ મમ્મય માં રેતા હોય ને એટલે ઘરના ઘરના લોકો થી જીવ સાથાં થતી હોય એ લોકોને ત્યા. અને હવે આમ છે, એમ છે ને.
મારે કેમ ના કેમ
હા અને ઝુંંપડી માં રેતા હોય એટલે જોવ ગમે ત આ બધું વ્યક્તિ મારું છે એમ માનીને જ રતા હોય બધાય.
હા એને કઈ કોઈ નઈ જો ઝૂપડી વાળા ને કોઈની ઈર્ષાએ નો થાય. એવું નાનુ મકાન જોઈને મારે આવું ના ફીણ કાંઈ નઈ બધા ને ઝોપડા જો.
હમ્મ. રેવાનું થઇ ગયું ખાવાનું થઇ ગયું એટલે બહુ એ લોકો ને તો.
પણને નીંદર રાતે આવી જાય ની રાહ એ જોવાન
હમ્મ. એમે ઝૂંપડવા જેને પા પૈસા ના હોય ને એને કઈ ટેન્શન એ ના હોય. વાંધોટ પૈસા વાળા ઓને છા.
પૈસા વાળા ને બધી બળતરા છે, કે હું પૈસો ક્યાં નાખુ. કેવી રીતના સાચવું.
હા પણ પૈસા એ જરૂરી જ છે ને, પૈસા વગરનું જીવન એ નકામું જ છે.
પૈસો જરૂરી છે, પણ એમ કે ઈર્ષા નહી કરવાની આપણી પાહે પૈસો આવી જાય તો, ક્યારે લોભાઈ નઈ જાવ એમ
હા, ના લોભાવું નઈ, એ વાત તમારી સાચી. અમુક ને તો પૈસા આવી જાય એ એટલે નિવાણી એ ફેર ફરી જાય.
હા, એમજ કહુ વાણીમાં વર્તન રાખવાનું છે. પાણી ક્યારે આપડે ની ફેરવવાનું. પેલા તેવી છા રાખવાની એમ આ તો કર્મ છે. ક્યારે પૈસો આવી જાય તો, આપડે કરોડ પતિ બની જાય ને ક્યારે આપડો શબ્દ વપરાય ગયો હોય ને સામે વાળાને દિલને ઠેસ પહોંચે તો, એના સાકાર લાગી જાય તો દ્રોપતિ બની જાય.
હા, બરાબર છે.
પૈસા નો તો અભિમાન કરવાનો જ નય.
હા, પૈસાની વાત એ વાત તમારી સાચ પૈસા નું અભિમાન ના કરાય.
નઈ પૈસા નું ક્યારે અભીમાન નય કરવાનું. પૈસો છેજ તો, બધી વસ્તુ છે. એ સાચ સાચી વાત છે પણ અભિમાન નઈ લાવવાનું
હા એ વાત તમારી બરાબર છે.
હા. આપડા જો નસીબ માંથી કોઈ નઈ લઈ જાય. થાળીમાં આપડે જમવા બેહે તો કોકને વડી, આપડી થાળીમાં વસ્તુ ભાવતી હોય, વાનગી તે એક કવર લઈ લે.
બરાબર છે. આખી હા, આખી થાળી તો ન લે છે.
કોઈ ન લઈ જાય, મારા પપ્પા તો છે ને, એમ જ કે નસીબ માંથી કોઈ ની લે જાય. તમારા થાળી માંથી આંચકી લે કે એ લાયે તો, થાળી બદલાવ મને આ નથ થી પા પૂહ ખાયલું એમ થાશે પણ એ કોઈ નસ સીબ મા થીની જાય એટલે કર્મ એ કેય કે સારા કરો, કયારે કર્મ નો કરાબ કરો.
હા એ વાતતે તો મારી સાવ સાચી જ છે.
હા કર્મ એવી રીતના કરવાના કે ભગવાન ને આપણી માથે કઈક કરવું હોય ને ખરાબ નજર કોક નાખવાનો હોય ને તો એ ન નાખી શકવો જોઈએ એટલે આની નાથી બુરું ન કરાય એ એ વિચારવું જોઈએ કે નહી આ તો આવા કર્મ જ બધા એ ન હારું પેલું તાનું કેમ ખરાબ કરું
બરોબર
મારા બાળકોને એમ કરું કર્મ સારા કરું કોઈની અદેખા ઈર્ષા ન કર ભગવાને છે, દીધું છે. શાંતિ સુખ અનુભવ ના ઈર્ષા ની કરવાની
બરાબર
હા રોટરી કાર સંધ્યા કરવાની એ ઉ ના નાઈ પાછર
હા એવું બધું એ છોકરાઓને અત્યારથી શીખવાડે સંસ્કારમાં શું કારણે બધું સારા ર એમ
હા અત્યારે છું, કે સ્કૂલમાં તો જો પ્રાર્થના પેલા બોલાવતા હવે તો અમુક સ્કૂલ માં પ્રાર્થનાય બંધ થઈ ગઈ છે.
હા હવે તો સીધા લેક્ચરસ ચાલુ કરી દે
હા એટલે આપડે અત્યારે બા બાળકોને સંસ્કાર આપવા હોય તો ઘરેથી જ આપવા પડે એવું થઈ ગય છે.
હમ બરાબર છે.
હા એ જો મેં મારા બે બાળકોને ગાયત્રી મંત્ર ગણપતિ મંત્ર ગીતાજી ના અઢાર નામ બધું શીખાવેલું છે, ભોળાનાથ ના મંત્ર શીખડાવી દેવાનું એ બેઈ ને આવડે હા બે નાના છે, પણ હનુમાન ચાલીસા મારે નાની બેબી છે, હનુમાન ચાલીસા ઉઠે ત્યારે બે બોલે સુવે ત્યારે બોલે બોલવાનું જ ફરજયાત પછી જ સૂવાનું
સરસ લ્યો સારું તમે પછી મને ફોન કરો ને ફોન કાપી નાખો ચ્યારે મારા હાથ કરત
એ હા હા જય માતાજી
હા છે મ